હેલો
હલો હા બોલો કેમ છે
બસ મજામાં શું કરે દીદી
હું બસ આ સ્કૂલનું થોડુંક મારે કામ કરવાનું હતું એ કામ પતાવ્યું ને મેં કીધું ચાલ પિંકી જોડે વાત કરી લે
સ્કૂલ નું શું આટલું બધું કામ હોય છે તમને ઘરે પણ કામ આપે છે
ઘરે મીન્સ અમારે અ છોકરાઓ માટે જે ભણાવાનું હોય ને એમાં એકક્સ્ટ્રા એક્ટિવિટી હોય પછી એમાં એકસ્ટ્રા સોંગ લેવ વધારેના વધારેના સોંગ હોય ગેમ લેવાની હોય હોય તો એ બધું મારે સર્ચ કરવું પડે પછી અમે અ એની અંદર છે ને અ સ્કૂલમાં અ ઓલું શું કેહેવાય ટીવી પણ બતાડીએ છે બાળકોને ટીવીમાં પણ શિક્ષણ ને શૈક્ષણિકને લગ બધી એક્ટિવિટી દેખાડવાની હોય જેમ કે ક્યારેક અમે કાર્ટૂન્સ બી બતાવીએ છ છેએ ક્યારેક સ્ટોરીઝ બતાવીએ અમે ક્યારેક બધા બોડી પાર્ટસ ફ્લાવર્સ ને એનિમલ્સ ના નામ એ બધું અમે બતાવીએ તો હવે એક્ઝેક્ટ બરાબર અમારે અ સિલેક્ટ કરીને પછી અ એમાં પેનડ્રાઈવમાં બધું ભરવાનું હોય. અને પછી બાળકોને બ તાવાનું હોય, તો એ સિલેક્ટ કરવું પડે ને કે ભાઈ અ ચાર જાતના આ અલા પ્રાણીઓ ના નામ અ ચાર જાતના વિડીયો હોય પ્રાણીઓના નામ ઉપર. તેમાંથી અમારે કયો બતાડવો છે, કયો કયો વ્યવસ્થિત છે, યોગ્ય છે. એ જોઈને પેલા અમે સિલેક્ટ કરીએ, પછી મોબાઈલમાં અમે અ એમાં લઈએ બધા, અ ગેમ્સ ને પ્રોજેક્ટ જેબી હોય અમારું.
હમ્મ
ને પછી એને અ ટીવી સાથે કનેક્ટ કરીયે અમે.
તમારા ક્લાસમાં તમે એકલા છો? કે પછી બીજા પણ કોઈ તમારી સાથે હેલ્પ માટે ઊભા હોય? કાણકે કેટલા બધા છોકરા તમારે સ ક્લાસ માં સાચવવાના. તો એક નાના નાના બાળકોને તો તમે ના છ સાચવી શકો એક જણા.
હા બરાબર છે. અમારા અ શાળામાં એક ક્લાસમાં બે ટીચરો તો હોયજ છે. અને સંખ્યા લગભગ પચાસ થી પંચાવન સુધીની હોય. એટલે હવે એક ટીચર તો હેન્ડલ ના કરી શકે, એટલે બે ટીચરો રાખેલા છે. એટલે એ ટીચરને બી અમે કામ સોપ કે કે ભાઈ કઈક સરસ નવું બ બાળકોને બતાડવા માટે લઈ આવજો કઈક બાળક કોને રમવાનું હોય, રમાડવા માટે બી એકસ્ટ્રા એક્ટિવિટી કેહેવાયને. જે કે વધારાની એક્ટિવિટી એ લોકોને કરાવવાની હોય તો એના માટ તેવી અમારે ઘરે બેસીને બધું સર્ચ કરવું પડે. અને નક્કી કરવું પડે ભાઈ ગા કયું કરાવશું અમે કોની સાથે કરાવશું. કયા ટોપિક સાથે એ રમત રમાડશું. કયા ટોપિકને લગતો કયું ગીત છે, એ બધું અમારે ઘરે બેસીને અમે સર્ચ કરી લઈએ.
પ બાળકોને શીખવાડવાનું પણ અધુ પડતું હશે, કારણ કે કેટલા બધા બાળકોને એટલા બધા સ્ટેપ્સ અ શીખવાડવાના એ લોકોને જો બધું સમજાવવાનું, બહુ અઘરું કામ લાગતું હશે આ બધું.
હા એ તમને તમે નવા હોય ને તો તમને અઘરું લાગે, પણ જેમ જેમ તમે જૂના થતા જઓને એમ બધું ઈઝી લાગતું જાય, કારણ કે આપણને ખબર છે કે બાળકોને કેવી રીતે અ બોર્ડ તરફ કે આપણી તરફ અટ્રેક્ટ કરવાના હોય. એ લોકોનુ ધ્યાન આપણી તરફ રે એના માટેજ બધી અમારે અલગ અલગ વસ્તુ વિચારવાની હોય.
તમે બુકમાં તમે એને લખવા આપો બુકમાં?
હા બુક માં લખાવું બી પડે એ લોકોને, રાઈટિંગ વર્ક અ એટલે અ બુકમાં અ નોટબુકમાં લખવાનું કામ બી અમારે એ લોકો સાથે કરવાનું હોય, એ લોકોને શીખ ખવાનું હોય, એટલે ક્લાસ વર્ક બી હોય અને ગૃ ગૃહવર્ક બી હોય એટલે હોમવર્ક પણ અમે આપીએ એ લોકોને.
બધા બાળકોને એક અ તમારે બધું ચેક કરવું પડતું હશે ને? પણ રોજે રોજ તપાસ કરવી પડ હશે ને કે ભાઈ આને બરોબર કર્યું કે ના કર્યું
હ
કે દરેક બાળકને તમને હવે સમજાવવા માટે ઘણું બધું સમ કે સમ તમારે પોતે પણ એટલું બધું સમજવું પડતું હશે જ્યારે તમે બાળક કોને સમજાવાને
હા હા પેલા અમારે સમજી લેવાનું, ને પછી બાળકોને સમજાવવાનું હોય. એ લોકોને બ કેવી રીતે લખવાનું એ અમારે અ એ લોકોની પાસે જઈને સપોઝ કોઈ અક બાળકને નથી સમજ પડતી કે જનરલી છે ને અમુક નવા નવા છોકરાઓ આવે ને તેને ચાર લાઈન માં લખતા નહી આવડે અ ઈંગ્લિશમાં જયારે આલ્ફાબેટ્સ અમે લખાવીએ તો આલ્ફાબેટ ચાર લાઈનમાં લખે તો ઘણા બાળકોને ચાર લાઈન ની સમજ જ નથી પડતી તો સમજ અમે ધીરે ધીરે રોજ પ્રેક્ટિસ આપીને એ લોકોને સમજ પાડીએ છીએ
એમાં ક્રોસ લાઈન હોય આડી લાાઈન હોય પછી પ્લસ માઇનસ તમે વતા ઓછા બધું તમે શીખવાડો
અ અમારું જુનિયરમાં વધતા ને ઓછા નથી આવતા પણ બધી લાાઈનસ અમે શરૂઆતમાં જ શીખવી દઈએ એમાં હવે સ્ટેન્ડિંગ લાઈન સ્લીપિંગ લાઈન પછી અ બંને ક્રોસ લાઈન આવે સ્લાન્ટિંગ લાઈન આવે અને કવઝ આવે રાઈટ સાઈડ કહઝ ને લેફ્ટ સાઈડ કહઉ એમ એટલે આ બધું અમે પેલા શરૂઆતમાં જ નોટબુકમાં શીખવાડીઈએ લોકોને
બીજું તમે શું નાના છોકરા છોકરાઓને બીજું તમે શું હોમવર્ક ઘરે ઘરકામ આપી શકો કે ભાઈ એના મમ્મી પપ્પા કરાવી શકે
હા અમે જે હા અમે જે સ્કૂલમાં કરાવીએે ને એ સેમ ટુ સેમ એ લોકો એ ઘરે કરવાનું હોય છે હવે મેં એ લોકોને એ એ લખતા શીખવાડ્યું આ લેટર એ લખતા શીખવાડી દીધો તો અડધું પેજ અમે શીખવાડીએ અડધું પેજ એ લોકોને ઘરે કરવા આપીએ એટલે પેરેન્ટ્સ ને બી ખબર પડે કે આજે સ્કૂલમાં અ શું શીખવાડ્યું છે એટલે એક દિવસ અમે ઇંગ્લિશમાં આપીએ બીજા દિવસે અમે મેથ્સ લઈએ છીએ મેથ્સમાં નંબર શીખવાડીએ આજે વન નંબર શીખવાયડો તો ક્લાસ વર્ગ અડધો ક્લાસ વર્ગ અમે કરાવીએ અને હોમવર્ક કરતું પેજ આપીએ લોકોને
તમે બંને ટીચરો ભેગા થઈ ને તમે બધા બાળકોને હું શીખવાડતા હશો લખાવતા હશો હાથ પકડી ને
હા હા જેને નહી આવડે એને એને લખાવીએ જેને હા જેને જરૂર પડે અ મદદની જરૂર હોય એ એવા સ્ટુડન્ટને જ અમે હાથ પકડીને લખાવીએ બાકી જનરલી નર્સરીમાં અમારી શાળામાં નર્સરીમાં બી લખાવતા તો હોય જ એટલે એ લોકોને લખતા તો આવડતું હોય થોડું ઘણું આવડતું હોય પણ જે સિસ્ટેમેટિક કહેવાય ને નોટબુકની અંદર એ જુનિયર માં આવીને શીખે એ લોકો
શું ટાઈમિંગ હોય છે તમારા સ્કૂલ નો સવાર થી તમારે સાંજ સુધી નો હોય છે
ના ના આટલું બધું ના હોય સવારના આઠ વાગે બાળકો આવે અને બાર વિસે જતા રે એ લોકો
તમારે કેટલા વાગ્યા સુધી તમારે સ્કૂલ માં રહેવું પડે
અમારે પોણા આઠે સ્કૂલમાં આવી જવાનું પોણા આઠ પછી પોણા આઠ પછી જે ટીચરો લેટ આવે
હા
એનું લેન્ડમાર્ક લખાય અને અમારો છૂટવાનો ટાઈમ છે બે ને પંદર એટલે બે પંદર થાય પછી જ અમે શાળા માંથી બહાર જતા હોઈએ છીએ
હા પણ તમે બાળકોને બારને પંદરે છોડી દો છો તમે પછી બે કલાક શું કરો
હા બે કલાકે અમે એ લોકોની નોટબુક લખીએ એની નોટબુક બધી અમે લખીએ ઉપર લખવું પડે ને અમાર. કે આજે નંબર વન હું શીખવવાની છું તો દરેકની બુકમાં અમારે. સી ડોટ ડબલ્યુ લખવાનું હોય એની નીચે ડેટ લખવાની. હોય અને જે પહેલી લાઈન હોય ને એ પહેલી લાઈન અમે લખીને આપીએ લોકોને. એટલે. એક બોક્સ માં વન લખીએ બે બોક્સ છોડીએ પાછું વન લખીએ પાછું બે બોક્સ. છોડીએ પાછું વન લખીએ અને નીચે છે ને એ લોકોએ જ્યાં લખવાનું હોય ને બાળકો એ. ત્યાં અમે પોઈન્ટ કરીને આપીએ શરૂઆતમાં. એટલે એ લોકો સેમ ટુ સેમ અમારું કોપી કરીને લખી શકે. હા એટલે અમે બુક લખીએ પછી અમારે. ક્રાફ્ટ વર્ક કરાવવાની હોય કોઈ એક્ટિવિટી કરાવવાની હોય તો એની તૈયારી કરવી.
અચ્છા ક્રાફ્ટર્ટમાં તમે શું કરાવડાવો શું વનાવડાવો એમની પાસે કે તમે શું શીખવાડો.
હા અમે જુનિયર ના બાળકો નવા ને એ લોકોને ક્રાફ્ટ એટલે શું ખબર જ ના હોય. એટલે એ લોકોને ખાલી ફોલ્ડ કરતા શીખવાડએ. એટલે પેલો ફોલ્ડ કરીએ. ક્રાફ્ટ પેપર હાથમાં આપીએ અને કહીએ આવી રીતના ફોલ્ડ કરો એટલે. કેંગલ શેપમાં ફોલ્ડ કરે લોકો. પછી બીજી વાર જયારે ક્રાફ્ટ આપીએ. ત્યારે રેક્ટેંગલ શેપમાં ફોલ્ડ કરાવીએ ને પાછું બીજું નાનું ફોલ્ડ કરાવીએ. અને એને કહીએ કે જુઓ આ બયનું છે તમારું સ્ક્વેર.
અચ્છા.
એવી રીતે અમે લોકોને ફોર્ડ કરતા શીખવાડીએ.
અચ્છા તો એમાં શીખવાડો કે એને રેક્ટ એંગલ કેવાય કે સ્કવેર કેવાય.
હા હા હા. હા સર્કલ તો ટ્રાફમાં નહી આવી શકે પણ. સ્ક્વેર રેક્ટેંગલ અને ટ્રાાયંગલ શીખવાડીએ અ આ ખાલી ફર્સ્ટ ટર્મ ન અમારો. સિલેબસ હોય પછી સેકન્ડ ટર્મમાં અમે અલગ અલગ વસ્તુ બનાવતા શીખવા.
હા જયારે તમે બાળકોની પરીક્ષા લો ત્યારે બાળકોની. પરીક્ષામાં તમે એમને જાતે લખવડાવો કે પછી બાળકો જાતે લખે છે. કે તમે એને લખવડાવો છો.
પરીક્ષામાં તો કમ્પલસરી એ લોકોએ જાતે જ લખવું પડે. નહી લખી શકે એને અમે હાથ પકડીને નહી લખાવી શકીએ. કારણ કે આને જ પરીક્ષા કેવાય તમને કેટલું આવડ્યું છે. એ પરીક્ષા માં ખબર પડે.
શું તમારા ક્લાસમાં પચાસ પંચાવન બાળકો છે તો પછી પચાસ. ચન બાળકો બધા જ પાસ થઈને આગળ જાય કે તમે પછી જાતે પેપર લખો. કે પછી એમને શીખવાડો કે ફરીથી એક્ઝામ આપવાનું કઈ કહો એવું કઈ હોય છે તમારી સ્કૂલ માં.
એટલે જે બહુ જ નબળા બાળક છે જેને આખું વરસ અમે આખા વરષનું આ. અ જોઈએ લોકોનું મૂલ્યાંકન કરીએ. કે આખું વરસ વીતી ગયું અને બાળકે કેટલું કર્યું છે એ જોઈએ. હવે મોટા ભાગના બાળકો તો પાસ થઈ જાય છે જ્યાતે લગતા થઈ જાય છે. પણ એકાદ બાળક એવું રહી જાય કે જેને આખું વરષ અમારી શાળામાં રહ્યા. ભણ્યા પણ એમને લગતા નથી આવડતું હજુ. તો એવા બાળકોને પાછું રીપીટ કરાવીએ એના મા બાપ સાથે વાત કરીએ અમે. મેડમ ને મળવીએ પછી એના મા બાપ શું કેહેતા છે. કેમ આટલું બાળક નબળું રહી ગયું. પછી ટીચરોને મેડમ પૂછે કે ટીચરો એ કેમ બાળક આટલું નબળું રહી ગયું શું. જોયું તમે આ બાળકમાં એમ એટલે એના વિશે ચર્ચા થાય ને પછી એકાદ. જો શક્ય હોય તો પાછું એને રિપીટ કરાવવામાં આવે.
જો એકાદ બાળક નબળું હોય તો તમે એ તમે શું એનામાં જુવો કે નબળું છે તેનું કયા કારણ થી નબળું છે એ તમે શું જુવો એની અંદર.
એએએ બધાના અલગ અલગ રીઝન હોય. અમુક છોકરાઓ સમજી ના શકતા હોય જલ્દી અમુક છોકરાઓને બોલતા નહી આવડતું હોય પછી અમુક છોકરાઓને છે ને એક છોકરો મારા ક્લાસ માં હતો ને. તો એને આખું વરષ અમે બહ મહેનત કરાવી. એને નંબર લગતા આવડે એ ટુ ઝેડ લગતા આવડે પણ એક્સરસાઇઝ આપ. આપએ ને જેમકે અ મિસિંગ નંબર આપ્યા હોય. મિસિંગ આલ્ફાબેટ આપીએ તો એ બધું. સોલ્વ કરતા નહી આવડેને એ બધું નહી આવડતું એટલે એ મ મેન્ટલી થોડુંક વીક હોયને જલ્દી અમ એને જલ્દી સમજ ના પડતી હોય એવું હોય પણ એની પાછળ ખુબ મહેનત કરવામાં આવે ને તો એ બાળક નીકળી જાય પણ મા બાપ બી એની સાથે એની પાછળ મહેનત ની કરે તો બાળક પાછળ રહી જાય.
ઓકે સ્કૂલમાં પણ જો ટીચર મહેનત કરતા હોય તો પછી બાળકોને પણ ઘરે મહેનત કરાવવી પડી જરૂરી છે.
હા બાળકો ઘરે બી મહેનત કરી આ બધા છે ને બાળક ઉપર ડિપેન્ડ કરે છે. અમુક બાળક ખુબ ટેલેન્ટેડ હોય. સ્કૂલ માં શીખીને જાય ને એને પછી ટ્યુશન ની બી જરૂર નથી પડતી અને અ મમ્મી પપ્પાની હેલ્પની બી જરૂર નથી પડતી અમુક બાળક કેવા હોય એવરેજ એવરેજ હોય એ લોકોને અ સ્કૂલમાં સ્કૂલ માં તો કરાવીએ જ થોડું ઘણું સ્કૂલમાં શીખીને આવે થોડું ઘણું પેરેન્ટ્સ કરાવે અને ઘણા પેરેન્ટ્સ ને એમ થાય કે મને ટાઈમ નથી મલતો તો એ લોકો ટ્યુશન માં મૂકી દે. તો ટ્યુશનમાં કરે પન જો એ લોકોને મીન્સ આવી રીતે થોડુંક મહેનત કરાવવામાં આવે તો પાસ થઈ જાય છે વાંધો નથી આવતો.
સુશ વધારે ગુજરાતી મીડિયમ સારું છે વધારે કે ઇંગ્લિશ મીડિયમ સારું છે. બધા અત્યારે શું ઇંગ્લિશ મીડિયમ નો વધારે ક્રેઝ થઈ ગયો છે બધાને કે ભઈ મારું બાળક ઈંગ્લિશ મીડિયમમાં જ ભણે મારું બાળક ગુજરાતી મીડિયમમાં જશે તો પાછું પઇ પડી જશે એને ઇંગ્લિશ બોલતા નહી આવડે તો શું આ બરોબર છે આ વસ્તુ.
આ વસ્તુ એકચુલી જરાક બી બરાબર નથી બહુ જ ખોટી છે આ વસ્તુ. અ આમ તમે જનરલી તમે રિસર્ચ કરવા જાઓ એટલે શોધો કે ભાઈ બાળકોને ક્યાં તકલીફ પડે છે શું તકલીફ પડે છે તો એને ભાષા ની તકલીફ પડતી હોય છે. એ ભાષા